શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા. હા, શું થાય તમારા બે ત્રણ દિવસે ફોન નથી આવતો શું
હમ. મને લાગે તમારી સાસની જ તબિયત ખરાબ થઈ ગઈ છે એમ માટે તમારો ફોન નથી આવતો.
હવે તો ઠીક છે.
અચ્છા એમ. મને લાગતું હતું કે તમારી સાસમાં જાયદા તબિયત ખરાબ ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં એડમિટ કરાય છે.
એ તમારા બાળકા કેશે હતું. તમારી અવાજ નથી આવતી બેન.
હેલો.
હલો તમારી અવાજ નથી આવતી ક કટવા જાય છે તમારી અવાજ.
શું
તમારા દેડમાં દેડ કેસા છે.
મારા દેઢ ઠીક છે એવું.
તમારા બી સાને તબિયત ખરાબ છે.
ના અમારી ઠીક થઈ છે એ. દવાઈ ચાલુ કરવાય છે ને એ માટે ઠીક થઈ ગઈ છે.
શું થયું છે તમારી સાસને?
હા.
તમારા સાસ
હા એમ તો દવાય ચાલુ છે એના હોસ્પિટલમાં તો અ છુટી મિલી ગયા છે. અને બી ઘરમાં મતલબ ડોક્ટર બોલાય છે દવાઈ ચાલુ કરવાની છે બીપી નું એ માટે મતલબ દવાઈ ચાલુ કરાય છે બીપી ની.
જ્યાદા તબિયત ખરાબ હો ગઈ છે કે?
ના બીપી હાઈ થઈ જાય છે એ જદા મસાલા વાળો ખાઈ લે છે ને તો એ માટે બીપી ઉપર નીચે હોય જાય છે જયાદા મસાલા વાળો ખાવાનું મના કરીયું હતું ડોક્ટર એ માટે મતલબ તબિયત ખરાબ થાય છે એમ કહે છે કે સારા ખાના જેવ દેવાનું છે એને એને જયાદા તેલ મસાલા વાળું નથી દેવાનું છે એ માટે.
ભી મારા સાસ હવે મસાલા ખાવાનું મના છે ભણતા ને ખાતા છે સાડા ત્રણે
હા. ડોક્ટર બોલા છે ને બીપી ની દવાઈ ચાલુ કરવાની છે મેન કે ઠીક છે ચાલુ કર્યું
અને એકી દવાઈ ચાલુ કરવાની છે એ માટે મેં કહી દુ તો એને હોસ્પિટલ ના ઇતના ચક્કર કાટવા માટે ઠીક છે અને બે ત્રણ ગોળીમાં કામ હો જાય છે તો એમ ચાલુ કરી દિયો દવાઈ
અ ઘરમાં સબ કામ થઈ રહી છે તમારા. સાફ સફાઈ વાળું કામ ચાલુ છે ને તમારા ઘરમાં
હા તો યાર છે ને
હ ના તમારા ઘરમાં કામ ચાલુ હતું ને એ માટે મતલબ અમ ફર્નિચર નું કામ ચાલુ હતું ને
હમ્મ હવે તો
શું કરવાયુ તમારા ફર્નિચર માં
ટેબલ મે બેઠ છે.
હા.
ડાયનિંગ ટેબલ ને સોફા
હા એમ ના અમારા ઘરમાં મતલબ કરવાનો છે સોચ્યું તું કી અમ ઘરનું એક એકસાથી સારું કામ કરવાનું છે મતલબ ફર્નિચરનું તો એ માટે મે બી સોચું છું કે તમારા શું શું કરવાય છે.
એ તારે. એ કારણે
આમ બારિશનું મોસમમાં કોઈ બી કામ કરવાનું નથી હોય છે. એમ ફર્નિચર કરવાનું છે. તો એ માટે કહે છે કે ફર્નિચર નું સમાન ક્યાંથી લાવશું ને બારીશ જો પડે છે ન તે એમાં ખરાબ હોય જાય છે કસે ગાડીમાં લાવવાનું છે. એ માટે ફર્નચર નું બી કામ નથી હોવાય છે બરિશ માં એમ છતા પીઓપી કરવાની છે. તો એ બી બોલે છે એ માટે બારીસ સુખવા માટે બોલેે છે બારીસ સુખે તુ અમ અમ પીઓપી કરવાની છે છત માં એમ ઘરમાં મતલબ ઉપર ઘર બણવાનું છે ને. એ માટે બી બારીશ સુખવાનું કએ છે.
હમ્મ મારા તો ફોર વ્હીલર છે ને ઘર મા મબી મને ટેન્શન નથી. જેવી ફર્નિચર ના સામાન લાવવાના છે ઓમે લાગી દો.
પાગલ હે ક્યા એ માટે મતલબ એમ કહું છુકી ઘરમાં કોઈ બી કામ કરવાનું છે ને તો એમ માટે લાઈટ જઈએ એ ચએ છીએ. અને બાર બાર લાઈઇટ કરી કટી જાય છે.
હમ, મારા આવી બી જાય છે, મગ જેટ. કાકા છે ને એટલા અટેન્ડ કરી રહ્યા છે સબ કામ ફટાફટ.
હમ. હ મારે તો સુ સુવારણ જ આવણી છે લાવડ્યા ને આવી તક નથી આવતું. શામ હોય જાય છે.
હમ કઈ તો મારા બી. લાઈટ ગયા છે આતાય નથી છે.
હમ એમ લાઈટ જવાનું દિકકત હોય છે બિસમાં એક વાર વા મ લાાઈટ કટી ગઈ હતી ને અને શામ તક નથી આવતી લાઈટ એ હોય છે. એ બેતરણ કુછ નહી કિયા હૈ. આમાં બારીસ સુખે તો મા ના ઘરમાં બી ફર્નિચર કરવાનું છે. નથી અભી ઘરમાં ફર્નિચર કરવાનું છે ને તો એનુંચાર ચાલે છે ઘરમાં એમ. એમ કઉં છું દિવાળી પહેલી છે મતલબ ઘરમાં ફર્નિચર કરવાનું છે. રૂમમાં મારી લાગવાનો છે અને ટાંડી છે ને એમાં બી મતલબ બસકીટ કરવાના છે એમ. બીજા રૂમ છે એમાં બી એ કરવાનું છે. અલમારી લાવવાનું છે. અને ઉપર ફર્નિચર કરવાનું છે, રસોઈ છે રસોઈમાં બી મતલબ ડબ્બા ડબ્બા હોય છે ને એમાં બી ફર્નિચર કરવાનું છે. બારીસ હોય છે. ખૂળી જાય છે એમ આ હમ દિવાર પોડી જાય છે. તે એમ કહું છું દિવાળી આવે છે ને તો એ આ પછી કરવાનું છે. દિવસે પહેલા કરવાનું છે. તો એ કહે છે કે ઠીક છે કરવાવુ ને હવે કલર ડિસાઈડ કરવાનું છે. કેસો કરવાનું છે કેસો નથી કરવાનું એ વિચાર કરતો હતો. એમ કુસી દિવાળી પછ દિવાળી ઘરનું ના ઉદઘાટન પૂજા વુજા કરવાની છે એ માટે જે કામ હોય છે ને એ દિવાળી પહેલે કરવાનું હતે.
હા રે મારા
હમ એમ કઉ છું કે તમે કરવાની છે તો કરવા નથી. એમ બી ઈતના પૈસા રાખવાનો છે ને એટના પૈસો રખવાનો છે ને. એમ કહું છું ઇતના પૈસા કહા લઈ જવાનું છે એમ ઘરમાં કામ કરાવ છે અને મોજ મસ્તી કરવાનું છે ને પૈસા તો એ કહે છે કે નથી એ પૈસા તો નથી ખર્ચ કરવાનો છે.
હમ અભી દિવાલી આતા છે નેના અભી કરવાની છે પેન્ટ આજ લેવાના અને જાવાના છે પેન્ટ
હા એમ કહું છું દિવાળી દિવાળીનું પેલે કામ કરવાયલુ બાદમાં મતલબ સાફ સફાઈ કામ કરવા બાદ મતલબ સાફ સફાઈ કરવા કામ કરવા પહેલી સાફ સફાઈ કરોને કામ કરવા બાદે બી સાફ સફાઈ કરું. બે બે વાર સાફ સફાઈ કરવાની છે એમ કશું એકી વાર સાફ સફાઈ કરવાની છે. એમ માટે કહું છું કે ફર્નિચર પહેલા કરવાનું છે અને કલર બી પહેલા કરવાનું છે. બાદમાં મા સાફ સફાઈ કરની છે. અને બે બે વારમાંમાંથી સફાઈ નથી હોતી હોય છે.
એ બ શશે ને કારણ કે પેન્ટ લેવા માટે બી દિકકત હોય છે બાદમાં
હમ બાદમાં મતલબ આમ બારીશ ચાલુ હો જાય છે ને મારી સાઈ થી પાણી ભરી જાય છે ને. બહુ પણી ભરી જાય છે મતલબ. એ માટે કઉ છું કે બારીસમાં તો કોઈ કામ કરવાનું નથી. એમ કઉં છું કે બારિશમાં તો કોઈ કામ કરવાનું નથી જ છે. એટલો પાણી ભરયો જાય છે ને શું કહ તું મારી રીતના ઘૂંટનો ઘૂંટનો હોય છે ને એ થકવાને ભરી જાવ છે.
હમ હવે તો પછલી સાડ તો ટાઈમ થી પહેલી બરિશ આવી ગયા છે નિશા તો બરિશ આવતાય નથી છે. જલ્દી અભી તો આયા છે નહીં તો પે એ પેડે સાર થ પચીસ ત ટાઈમ થી પહેલી વાર સુઈ જ છો બહુ.
હમ, બારિશ હોવા જાય છે ને, મારા ઘરમાં તો રોજ ભજીયા બનાવવાનું છે. મારા ઘરમાં રોજ ચાય ભજયા, ચાય ભજીયા. હમ. મારા ઘરમાં તો રોજ ભજીયા બનવાનું છે, બારીશ ચાલવું જાય છે ને, મારે ટેન્શન થઈ જાય છે. એમ તમે બાદ મે ખોલ કરવું હતું.